હલો.
હલો. મજા મા ચિકા છૂં તમે કેમ છો.
હું પણ મજામાં છું. આજે હું તમારી સાથે એક રસપ્રદ ટોપિક પર વાત કરવા માંગુ છું. અહ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ. તમને શું લાગે છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ વધુ સારો કે પછી પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ.
મારા માટે બંનેના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ સસ્તો અને પર્યાવરણ માટે સારું હોય છે જયારે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ વધુ કમ્ફર્ટેબલ અને કન્વીિનિયન્સ આપે છે.
હમ સાચું કહ્યું. પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે બસ ટ્રેન અને મેટ્રો જેવી સેવાઓ ને પ્રાાઈવેટ ટ્રાન્સપોર્ટ એટલે બાઈક કાર અથવા સ્કૂટર એમજ ને.
સાચું. અરે આજે તો ઘણા લોકો રોજ ઓફિસ અને કોલેજ જવા માટે પબ્લિક ટ્રાન્સ પોટ નો ઉપયોગ કરે છે.
હમ તમને પબ્લિક ટ્રાન્સપોર્ટ નો સૌથી મોટો ફાયદો કયો લાગે છે
મારા માટે ખર્ચ ઓછો થાય છે એક વ્યક્તિ ને રોજ બાઈક અથવા કાર ચલાવવા કરતા બસ અથવા ટ્રેનમાં મુસાફર કરવી ઘણી સસ્તી પડે છે.
હા એ તો છે જ કેમ કે. પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ઘણા વધી ગયા છે ને
હા એ તો પૂછો જ નઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ નો તો પણ ઠીક છે કેમ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ વ વાપરવાથી ફ્યુલ ની પણ બચત થાય છે
હા અને પર્યાવરણ માટે પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ સારો જ છે ને.
હા. તો સારો જ કહેવાય ઈ તો. કેમ કે એક બસ માં ઘણા લોકો સાથે મુસાફરી કરે છે. એટલે રોડ પર વાહનો ઓછા રહે છે, અને પોલ્યુશન પણ ઓછો થાય છે.
હા, એ પણ છે. અને જોઈએ તો ટ્રાફિક જામ પણ ઓછા થઈ શકે ને તેનાથી.
હા. જો વધુ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરે તો રોડ પર ટ્રાફિક ઘણો ઓછો થઈ જાય છે.
પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ ની કેટલી મુશ્કેલીઓ પણ હોય છે.
બધી જ વસ્તુ નું કોઈને કોઈ પ્રોબ્લેમ હોય જ છે. પીક ટાઈમમાં બસ અથવા ટ્રેન હોય ને તો એમાં ઘણી પ્રોબ્લેમ્સ આવે છે. જેમ કે ભીડ હોય છે, ક્યારેક સીટ પણ મલતા નથી. અને વેટિંગ કરવા પડે છે.
હા એ વાત સાચી. મેં પણ એવો અનુભવ કરેલો છે. પણ પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટમાં આ તફલીક ઓછી હોય છે.
ઓછી તો હોય છે. કેમ કે પોતાના બાઈક કે કાર હોય ને તો ગમે ત્યારે નીકળી શકાય. અને પોતાના સુવિધે પ્રમાણે ટ્રાવેલ કરી શકાય.
હા. એમાં આપણેે પોતાની ગાડી હોય એટલે પોતાના મનના માલિક ગણાય. જો આપણે ફેમિલી સાથે ટ્રાવેલ કરવું હોય તો પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ વધુ કમ્ફર્ટેબલ લાગે છે.
હા. અને સ્પેશિયલી તમને કોઈ લોંગ જર્નીમાં જવું હોય ના તો ઘણી વખત કાર વધુ અનુકૂળ લાગે છે.
હા.
તમને શું લાગે છે, કે પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ ના ગેરફાયદા કયાં હશે?
ઘણા બધા છે. જેમ કે અહ ફ્યુલનો ખર્ચ હોય છે, મેન્ટેનન્સ ચાર્જ આવી જાય, પાર્કિંગ ની તકલીફ હોય છે. અને ટ્રાફિકમાં બહુ સમય બગડે છે આપણો.
હા. કેમ કે મોટા શહેરોમાં પાર્કિંગ પણ એક મોટો પ્રશ્ન બની ગયો છે.
સાચી વાત. અને દરેક અહ પરિસ્થિતિમાં અહ જે પબ્લિક ટ્રાન્સપોર્ટસ હોય ઈ યોગ્ય હોય છે.
હા. મને તો લાગે છે, કે પબ્લિક ટ્રાન્સપોર્ટ નો વધુ ઉપયોગ કરવો જોઈએ.
હું પણ ઈજ માનું છું. તેનાથી પૈસા પણ બચે છે, પોલ્યુશન પણ ઓછો થાય છે, અને ટ્રાફિકની સમસ્યા પણ ઘટે છે.
હા. આજની આ ચર્ચા થી મને સમજાયું, કે પબ્લિક અને પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ બંનેને પોતાનું અલગ મહત્વ છે.
હા. આપની જરૂરિયાત, અંતર અને પરિસ્થિતી પ્રમાણે યોગ્ય ટ્રાન્સપોર્ટ પસંદ કરવો જ જોઈએ.
હમ્મ. સાચું કહ્યું. હવે, હું જાણવા માંગુ છું કે આવનારા સમયમાં ટ્રાન્સપોર્ટેશનમાં કયા બદલાવ જોઈ શકાય જે તમે વિચારતા હોવ
અ મારા મતે જોઈએ ને તો આવનારા વર્ષોમાં ઇલેક્ટ્રોનિક છે સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ, ઇકો ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ ઘણો વધશે. અને લોકો પર્યાવરણ પ્રતિ વધુ જાગૃત બની ગયા છે હવે.
હા એ વાત બી સાચી છે. કેમ કે આજે ઇલેક્ટ્રિક સ્કૂટર્સ અને ઇલેક્ટ્રિક કાર પણ ઘણી બહ લ બની રહી છે. અને હવે તો ઘણા સિટીઓમાં ઇલેક્ટ્રિક બસ પણ સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે છે. જેનાથી પબ્લિક ટ્રાન્સપોર્ટ ખુબ સારું ફેસિલિટી આપે છે અને પ્રાાઈવેટ ટ્રાન્સપોર્ટ ને ટ્રાફિકની પ્રોબ્લેમ એ બધી ખુબ જ ઓછી થઈ ગઈ છે.
કઈક ને કઈક તો સરકાર ને બી કરવું જ પડશે ને પોલ્યુશન ઓછો કરવા માટે અને અ પબ્લિક માટે. અને ઇલેક્ટ્રિક વ્હિકલ્સ હોય તો એનાથી પેટ્રોલ અને ડીઝલ ન પણ અ ખર્ચો નહીં થાય કેમકે તો ઇલેક્ટ્રિસિટી પર ચાલે છે અને એર પોલ્યુશન પણ ઘણું ઓછું થઈ જાય છે એમાં.
હા. અને એર પોલ્યુશન સાથે નોઈઝ પોલ્યુશન પણ ઓછું થાય છે ને!
સાચી વાત.
પણ ઇલેક્ટ્રિક વ્હકલ સાથે કેટલી ચેલેન્જીસ પણ છે ને.
હમ. દરેક વસ્તુ સાથે ચેલેન્જ તો આવશે જ. હવે ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા હજુ દરેક જગ્યા પૂરતી નથી. પણ ગવર્મેન્ટ તો બી ટ્રાય કરે છે કે બધી ફેસિલિટીસ આપણને આપે. ચારઝિંગ સમય પણ લાગે છે અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ધીમે ધીમે ચાલે છે પણ હવે સુવિધા વધી જશે ધીમે ધીમે કરીને.
હા. એ તો છે ધીમે ધીમે આપડે વિકાસ થઈ રહ્યો છે. ને નવા નવા સંશોધનો થઈ રહ્યા છે. હ રોડ સેફ્ટી વિશે તમારું શું કેહવું છે?
મારા મતે જોઈએ તો રોડ સેફ્ટી બહ જરૂરી હોય છે બધા માટે. ગમે તે ટ્રાન્સપોર્ટ વાપરીએ પણ ટ્રાફિક રૂલ્સ ન પાલન કરવો જોઈએ જ છે બધાને. અને કોઈ નહી કરે તો પછી એ એના માટે બી રિસ્કી અને બીજા લોકો માટે બી રીસ્કી હોય.
હા. એ તો આપડા બધાની જવાબદારી છે ને! જેમ કે બાઇક ચલાવતા હેલ્મેટ ને કારમાં સીટ બેલ્ટ પહેરીને પણ આપણે ગાડી ચલાવવી જોઈએ જેથી આપણી ને આપણા પરિવારની અથવા જે બીજા વ્યક્તિઓ વાહન ચલાવતા હોય તેમની સેફ્ટી જળવાઈ રહે.
ઈ વાત તો છે પણ બધાને લાગે કે આ તો નાની નાની વસ્તુઓ છે તો આ થી શું થશે? પણ આ નાની નાની જે સુવિધાઓ છે, નાની નાની સાવધાનીઓ છે, એ ઘણા મોટા એક્સિડન્ટથી પણ બચાવી શકે છે ને આપણને.
હા, તેનાથી ઘણા મોટા એક્સિડન્ટ થતા બચી શકે છે. અથવા અકસ્મતમાં કોઈ જાનહાનિ જો થવાની હોય તો તે બચી શકે છે અને... ખૂબ જ સારી રીતે આપણે.... આપણી જે જર્ની હોય છે, તેનો આનંદ લઈ શકીએ છીએ. મોબાઈલ વાપરતા વાપરતા ડ્રાઇવિંગ... મોબાઈલ વાપરતા વાપરતા ડ્રાઇવિંગ કરવું કેટલું જોખમકારક છે.
ખૂબ જ જોખમકારક હોય છે. ડ્રાઇવિંગ કરતા સમયે મોબાઇલનો ઉપયોગ કરવાથી ધ્યાન... ધ્યાન ભટકી જાય છે અને એક્સિડન્ટનો ખતરો ઘણો વધી જાય છે.
હા, કેમ કે તેનાથી આપણે બેધ્યાન થઈ જઈએ છીએ અને... રોડ પર જે વાહનો ચાલતા હોય છે, તેના પર આપણું ધ્યાન નથી રહેતું. મને તો લાગે છે કે દરેક ડ્રાઈવરે સ્પીડ લિમિટનું પણ પાલન કરવું જોઈએ.
કરવું જ જોઈએ, કેમ કે વધુ સ્પીડથી માત્ર એ લોકો જ નહીં... પણ આજુબાજુના જે લોકો હોય, એ લોકોના જીવનનો પણ જોખમ અ... આવી જાય છે.
હા, એ તો છે જ ને. તમને શું લાગે છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ... વધારવા માટે આપણે શું શું કરી શકીએ?
સરકારે વધુ બસો ચાલુ કરી છે. હવે બસો છે, ટ્રેન... મેટ્રોસ એ બધાની સુવિધા આપી છે. અને હજુ ટ્રાય કરે છે કે નવી નવી ફેસિલિટીઝ લઈને આવે... સમયસર સર્વિસ મળે સફાઈ સારી હોય. અને મુસાફરોને કમ્ફર્ટ મળે. તો વધુ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ પસંદ કરશે જ.
હા, જો સુવિધાઓ વધશે. તો લોકો તેના તરફ વળવાના જ છે અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ ધીમે ધીમે ઓછું થતું જશે. ને જો સર્વિસ...
મળશે તો થશે જ બધું.
હા ને, જો સર્વિસ સારી હોય ને તો લોકો પોતે... પોતાની કાર કરતા બસ અથવા મેટ્રોનો ઉપયોગ વધુ કરે છે અને... તેમની કાર કરતા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં... જવાનું વધુ પસંદ કરે છે.
હા, જો આવું થયું ને તો તેનાથી ટ્રાફિક જામ અને પોલ્યુશન... બંને જ ઓછું થઈ શકાય.
હા. સ્માર્ટ સિટીઝમાં ટ્રાસપોર્ટ કેવી રીતે અલગ હશે?
સ્માર્ટ સિટીઝમાં સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ્સ હોય છે અને... એના સિવાય જીપીએસ ટ્રેકિંગ છે, ડિજિટલ ટિકિટ બુકિંગ. અને રિયલ ટાઈમ બસની માહિતી જેવી સુવિધાઓ હોય છે અને અમુક જગ્યાએ... કે ઉપર તો મેટ્રોની સુવિધા હોય, જેમ કે અમદાવાદ જેવી જગ્યાઓ પર તમને... નજીકની કોઈ જગ્યા પર જવું હોય. તો ત્યાં દર પાંચ-સાત મિનિટમાં મેટ્રો જતી જ હોય છે અને એનું... ભાડું પણ બહુ સસ્તું હોય. એન્વાયરમેન્ટ માટે પણ સારું હોય છે, અને કન્વિનિયન્ટ પણ... છે, તો આથી મુસાફરી વધુ સરળ અને ઝડપી... પી થશે.
હા, ટેકનોલોજી ટ્રાન્સપોર્ટેશનને પણ સ્માર્ટ બનાવી રહી છે ને...
હા, આજે મોબાઈલ એપ્સ થી બસ ટ્રેન અને કેબની માહિતી પણ તરત જ મળી જાય છે.
તમને સાયકલ વિશે શું લાગે છે.
સાયકલ તો એક ખુબ સારી અને ઇકો ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટ છે, તેનાથી પોલ્યુશન થતું જ નથી, અને ફિટનેસ પણ સારી રે છે. અને એમાં તો કોઈ ખર્ચો પણ નહીં હોય, નહી કોઈ ફ્યુલ ની જરૂર હોય તો ફ્યુલ નો ખર્ચ પણ નથી.
હા, શું તમે સાયકલિંગ કરવા માટે જાઓ છો.
અ પેલા જતી હતી, પણ હવે બંધ ગયું છે.
અચ્છા એવું છે, કઈ વાંધ નહી, તમે ટ્રાય કરજો, ને હવે આપણે આગલા ટોપિક પર પછી વાત કર્યે.
સારું, સારું.